હલો
હલો, અવાજ આવે છે?
હા તમારો અવાજ સંભળાય છે, મારો સંભળાય ને તમને?
હા હા, સંભળાય છે.
હા, નમસ્કાર કેમ છો?
હા હા
તો આજે આપણેે જે છે, બાળપણ વિષય ઉપર વાત કરીએ.
હા હા, મને પણ અ જાણવાની ઈચ્છા થઈ છે, બાળપણ વિશે.
હા, તો બાળપણ જે છે, એ જીવનનો એક એવો સમય છે. કે જ્યાં દરેક દિવસ કઈક નવું શીખવાનું હોય છે. અને બાળક જો નાનામાં નાની વસ્તુઓ પણ આનંદ થી શોધી લે. તો વરશાદમાં જેમ કે કાગળની હોડી તરાવવી હોય. મિત્રો સાથે દોડવું હોય, ઝાડ ઉપર ચડવાનું હોય. પતંગ ઉડાડવાની હોય, સંતા કુકડી રમવાની હોય. તો આ બધું જે છે, એ બાળપણને યાદગાર બનાવતું હોય છે.
હા હા, બાળપણ તો બધાને અ એમ ગમે છે એમ કે અત્યારે જો કે સખી મલાન એવા મિલન થવા મન્ડિયા છે ત્યારે આપણને બાળપણ ની પાછી યાદો આવતી હોય છે એટલે આપણને બાળપણ તો બહુ જ ગમે
હા તમારી વાત એકદમ સાચી છે કે બાળપણમાં જે છે એ કોઈ મોટા સપના કે મોટી એવી ખાસી ચિંતા હોતી નથી એટલે બાળક જે છે ને એ નાની વસ્તુઓ પણ મોટી ખુશી બની જતી હોય છે એક નવી પેન્સિલ લેતા હોય કે એક નવું પુસ્તક લેતા હોય અથવા તો મન પસંદ રમકડું લેતા હોય તો પણ ખૂબ જ ખુશ હોય છે અને આ નિર્દોષતા જે છે એ બાળપણની સૌથી મોટી ઓળખ માનવામાં આવે છે અત્યારે તો લોકો લોકો જે છે ગમે તે વસ્તુ લઈ પણ જો એ ક્યારેય એટલો બધો ખુશ નથી હોતો કે જેટલું એ બાળપણમાં એક નાની પેન્સિલ્સ લેવાથી પણ ખુશ હતો એમ
અને સાચી વાત કરલી અત્યારે જોકે આપણે મોબાઈલ લઈ દઈએ કે કેટલા હજાર નો લેપટોપ લઈ દઈએ પરંતુ બાળક બાળક અત્યારે ખુશ થતું નથી જયારે નાનું પેન્સિલ ચક્રબર થીસંગ ચારથી ખુશ થાય છે એટલું અત્યારે ખુશ થતું નથી ત્યારે એમ થાય બાળપણ હોય ત્યારે નજીવી વસ્તુથી પણ તેને ખુબ આનંદ મળતો હોય છે પછી આપડી સાથે રહી રહીને એને ગમે એવું મોટું યોગદાન આપો કોઈ તેને ખ્યાલ આવતો નથી કે આ કેટલાનું આવય્યું છે
હા અને તમારી વાત એકદમ સાચી અને શાળાનું જીવન પણ બાળકનો જે છે મહત્વનો ભાગ હોય છે કેમકે શાળામાં જે છે બાળક માત્ર ભણતો નથી પણ મિત્રતા હોય કે શિસ્ત સમયનું મહત્ત્વ આવું બધું સાથે મળીને કામ કરવાની ભાવના ઘણી બધી વસ્તુઓ જે છે એ શાળામાં જઈને શીખતું હોય છે અને શિક્ષકો પણ બાળકના જીવનમાં ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવતા હોય છે
હા હા જયારે આપડે બધા નાના હોઈએ ત્યારે આંગણવાડી જતા હોય ત્યારે આંગણવાડી અ કેન્દ્રને બાલ મંદિર ને એવું કહેવામાં આવતું હતું પણ ત્યારે જય્યારે આપણે જાતા હોય ત્યારે તો આપણને બહુ જ મજા આવતી હતી અત્યારે જ જોકે ફ્રી મળતું હતું અત્યારે પૈસા ભરીને ભણવા જાય એ બાળકો તો પણ એટલા ખુશાલ થતા નથી હોતા
હા તમારી વાત એકદમ સાચી છે અને ઘણા લોકો પણ આજે પણ પોતાના શિક્ષકોની યાદ આવે છે કે તેઓએ આપેલી શીખ જે છે એ જીવનભર આપણને કામ આવતી હોય છે અને બાળપણમાં પણ મળેલા સારા શિક્ષકો જે છે બાળકના ભવિષ્યને ઉજ્જવળ બનાવી શકે છે
હા હા પેલા જમાના માં આપણેે ભણવા મુકતા તો બાળકને ગુરુ પેલા તો ધારણ કરવાના હતા. એટલે પ્રથમ ગુરુ આપડે પેલા એમ કે, તા માતા પિતા અને પછી શિક્ષણ આપે એ ટીચર એ ગુરુ માનવામાં આવતું હતું. પણ અત્યારે તો એવું કંઈ જ રહ્યું નથી.
તમારી વાત એકદમ સાચી છે કે બાળક બાળકના જે પ્રથમ ગુરુ હોય એને માતા પિતા માનવામાં આવતા. કેમકે, તેઓ જે છે બાળકને બોલતા, ચાલતા, સારા સં સંસ્કાર, સત્ય બોલવું, વડીલોનો આદર કરવો પ્રેમથી રહેવું. એવી ઘણી બધી વસ્તુઓ જે છે એ શીખવતા હતા એમ.
હા હા બીજું આજકાલ એટલી બધી ટેકનોલોજી વધી છે. મોબાઈલ એટલો ટીવી આખો દિવસ બાળકોને રમત ગમત વાંચવાનું, સર્જનાત્મક પ્રવૃત્તિ માટે ગમે ત્યાં જાઓ. તમે એને ટાઈમ જ હોતો નથી હોતો એટલો પ્રવૃત રહે છે.
હા તમારી વાત એકદમ સાચી કે બાળકમાં જો પુસ્તકો વાંચવાની પણ ટેવ હોવી જોઈએ વાર્તાઓ, જીવન ચરિત્રો, જ્ઞાનવર્ધક પુસ્તકો બાળકની કલ્પના શક્તિને અને ભાષા બંનેને વિકાસ કરો કર્તા હોય છે
હા હા પેલા છે આપડે લાઈબ્રેરીમાં ફ્રી પીરિયડ આવતા તો રમત ગમતમાં જાતા અને લાઈબ્રેરીમાં અમુક સારા સારા પુસ્તકો વાંચન કરવા પણ જાતા હતા. પરંતુ અત્યારે કોઈ બાળક પાસે એવો ટાઈમ જ રહ્યો નથી, કોઈને વાંચન ગમતું જ નથી.
હા તમારી વાત એકદમ સાચી છે. અ બાળકોને જે છે અત્યારે ફોનમાં ખાલી એક સર્ચ કરવાથી જેને એમને જે પણ વસ્તુની જરૂરિયાત હોય એ મળી રહેતું હોય છે એટલે બાળકો જે છે એ લાઈબ્રેરીમાં પણ જતા નથી અને બુકસ પણ વાચતા નથી એમ
હા હા આપડે બાળપણની યાદો આપડે ભૂલવી હોય ગમે એટલા મોટા થાય પણ આપણે બાળપણની યાદો ભૂલવી હોય બાળપણના ગોઠિયા મિત્ર જેવા કેવાય કેવા ગોઠિયા મિત્રને પણ ભૂલવા હોય તો પણ આપણેે ભૂલી શકતા નથી ત્યાર ના શિક્ષકો ની યાદ પણ અત્યારે પણ અમને આવી રહી છે
હો તમારી વાત એકદમ સાચી છે કે, જો બાળપણમાં જ જો બાળ ને સારા પ્રેમ, યોગ્ય માર્ગદર્શન મળી જશે તો એમનામાં આત્મવિશ્વાસ અને જવાબદાર નાગરિક જે છે એ સરળતાથી બની શકશે એમ.
હા હા કેમ નહી? એ લોકોને બાળકોને જો પ્રેમ, શિક્ષણ, સુરક્ષા ખુશીઓ મળે તે માટે આપણેે દેશનું ઉજ્જવળ ભવિષ્ય બનાવવું હોય તો સુંદર બાળપણ વિશે આપણે સૌ મળીને અ એના એના વિશે વાગોડવાનું છે કે બાળપણમાં આપણે શું શું કર્યું છે એ બધું આપડે યાદ કરવાનું છે
તમારી વાત એકદમ સાચી કે બાળપણમાં જે યાદો હોય ક્યારેય ભૂલાતી નથી થયા પછી પણ લોકો પોતાના બાળના બાળપણના મિત્ર હોય રમતો હોય શાળા હોય શિક્ષકો બધાને જેમ તમે કહ્યું એમ યાદ કરતા હોય છે
હા હા એ આપણે ભૂલવા વિચારીએ પણ તોક પણ એ ભૂલી શકાતી નથી
હા અને દરેક બાળકને જો સારું શિક્ષણ સ્વાસ્થ્ય અને પોષણ અને સુરક્ષિત વાતાવરણ મળવું જોઈએ કે જેના કારણે જે છે સાર સારું જે છે એ અભ્યાસમાં પણ ધ્યાન આપી શકે અને દેશ માટે માટે પણ સારો નાગરિક બની શકે
હા હા બાળપણ વિશે તો આપડે એમ થાય કે નઈ વિચારીએે એટલું ઓછું છે કારણ કે ગુરુ મિત્રો અને જે આપડે પચીસ પૈસાની પાંચ પૈસાની ચોકલેટું છે પિપરમેન્ટુ છે એ લેતા બધું કં ભૂલાતું જ નથી એ યાદ કરીએ તો કલાકો ના કલાકો વિતી શકે છે
તમારી વાત એકદમ સાચી છે અને એક ખુ જ ખુશ બાળક જે છે એ ભવિષ્યમાં ખુશ અને સફળ સમાજ બનાવી શકે શકે છે કારણ કે તેથી દરેક બાળકને સપનામાં સપનાનું જે છે એનું સન્માન કરવું છે જો કોઈ બાળક એવું કતો હોય નાનો હોય ત્યારે કે મારે છે પોલીસ બનવું છે ડૉક્ટર બનવું છે તો એમના સપનું જે છે એમને આપણે હસવા હસી કાઢવાને બદલે એમને જો સરયસથી આપણે જોઈએ અને એમના સપનાનું જો સન્માન કરીએ તો એ આગળ જઈને પણ ખુબ સારો વ્યક્તિ બની શકતો હોય છે અને એને આગળ વધવા માટે પણ આપણે હંમેશા માટે પ્રોત્સાહન આપવું જોઈએ
હા હા એને આગળ વધવામાં પ્રોત્સાહન આપવું જોઈએ એને નકારી કાઢવું ન જોઈએ કે તું આવું ના કરી શકે એમ
એટલે જ કહેવામાં આવે છે ને કે બાળપણ પાછું આવતું નથી પરંતુ તેનું યાદો રાખ આખી જિંદગી જુતી સાથ રહેતી હોય છે એટલે દરેક બાળકને પ્રેમ શિક્ષણ સુરક્ષા અને ખુશીઓ મળે તો દેશનું ભવિષ્ય જે છે એ ઉજ્જવળ બને છે તો આપણે પણ સુંદર બાળકના જે છે સૌ સાથે મળીને પ્રયત્ન કરીએ કે બાળકોનું જે બાળપણ જે છે એને સુંદર બનાવી શકી તો આજે આપણે ખુબ સારી એવી વાત કરી લીધી ફરી મળીશું કોઈ નવા ટોપિક સાથે આભ્વાાન કર
હા હા આભાર તમારો પણ